રમેશ ભાઈ મજામાં?
હ મજા મજામાં પરેશ ભાઈ, શું કહો? શાંતિ હે બસ હાલ હવે ઘેરથી જ બહાર આયા તા.
ફરવા નીકળેમ?
હઉ ફરવા નીકળ્યા તા. હા ફરવું જરૂરી હાજ
હ આપણું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે.
હા સાચી વાત શ્વાસ્ શરીર મન.
બધું જ.
સાચી વાત છે, સાચી વાત છે.
શું ઘેર બધા મજામ?
હઉ બધા ઘરે મજા, તમારે બધા મજામાં? બરોબર બરોબર તમે હમણાં ચોય જયા ત્યા ફરવા?
જ્યાજ નહી હવે જવું જ છે, કીધું કોઈ સાથે આવે તો જઈએ.
હમ્મ આવું છે.
આવા તો આપડે જઈએ તાર બધા ભેગા મળીને.
બરાબર કઈ બાજુ જઈશું કો?
જવામાં તો ઘણા કોઈ નજીકનુ સ્થળ પકડીએ એક બે દિવસ માટેનું
બરાબર.
ધારોકે રાજસ્થાન બાજુ જઈ શક કીએ કે ભાઈ આ રામાપીરનું મં દિર છે, એ જગ્યાએ જઈ શકાય તમે આગળ ગયેલા છો?
હા મે રણુંજો એક વખત ગયા હતા. ટ્રેનમાં ગયા તમારા મિત્ર ખરાને પ્રતિક ભાઈ
હજી આજી હા પ્રતિક ભાઈ ખરા
એમની સાથે ગયા તા મજ્જા આઈ તી જેમ
એવું છે, એમ ને ટ્રેન માં ગયા તા.
આપમાં એ વિચાર કરો સેમા જવું ટ્રેનમાં જવું ગાડીમાં જવું કે સ્પેશિયલ ગાડી કરવી કે બસમાં જવું એમ.
હા એ સાચુ.
હ તમારી શું રાય છે, કો એના વિશે.
કે જો ચાર પાંચ જણા હોય
બરાબર.
તો પ્રાઇવેટ ગાડી કરીને જઈ શકાય
હા તમે બધા સ્થળ આપણે જો
હા અને આજુબાજુમાં હોય હા સાચી વાત આજુબાજુમાં કોઈ સ્થળ હોય તો પ્રાાઈવેટ ગાડી હોય તો ફરી શકાય
હા હા
આ પેલું ટ્રેનમાં આમ એક બે નક્કી થઈ જાય સ્થળ
હા એ તો એવું છે, પહી તમારે ટાઈમ ટુ ટાઈમ બધું ફરીને આવ
હા પછી ટાઈમનું થોડું રે એવી તકલીફ
હા એમાં ફોટા બોટા પાડવાનો ટાઈમ ના મળે આપણને પછી બી જુ એ વિચારવાનું છે, કે ફેમિલીને લઈ જવા છોકરા નાના છોકરા હોય કે ના લઈ જવાય શું
હા એ સાચી વાત છે.
તેણીયા શે મારા બેટા ઓહે થઈ જાય
આ છોકરાને પાસુ હોય ત્યાં ફરવા એકલા જાઓ એટલે ઘેર તો કેજ અમને લઈ જાવ કે એટલે એ વિચારવું પડે પાહુ બરોબર અમારે તો હાલ હે ની એટલે તો ચાલે અમારે બીજું આવતું નહિ વિચારવાનું હા ફેમિલી લઈને જવું હોય તોય જવાય એતો વાંધોની
હમ્મ, હમ્મ.
અને એકલા ભાઈબંધ ભાઈબંધ એક વાર ટ્રીપ કરવી હોય
હા તો એવું કરીએ હેડોને મિત્ર મિત્ર જઈએે
ચાલે, ચાલે
તો પછી ગાડી તમે કરી દેેશો પાટણથી કે શું કરશો?
ગાડી તો હે આપડે એક ભાઈબંધની એ કેજ છે આવાનું ભાઈનું નામ હે પૂર્વ હા આપડે પ્રતી હા પૂર્વ પટેલ આપડો પ્રતિક ને અમારો કોમન મિત્ર હે
હા ખ્યાલ ખ્યાલ હા ઓકે ગાડી કઈ છે આપણે
ગાડી હે ડસ્ટર હે
ડસ્ટર ગાડી છે એમ હાલ તો એ કંપની પણ બંધ થઈ કે ચાલુ હે?
કંપની ચાલું ચાલું
ચાલુ છે, એમને બરાબર વાંધો નય કયું મોડલ છે?
કયું મોડલ તો કોઈ બઉ ખાસ ખ્યાલ નહિ દસ રેનો ડસ્ટર હે બે હજાર અગિયારની હે કદાચ અગિયાર બારની હે આલે એવરેજ તો આલે હચવાય એટલે
હમ.
ઓ હો હો અને શું કે આપડ ચાર પોચ જણા હોય એટલે સેટ થઈ જાય પોચ જણવા માટે કમ્ફર્ટેબલ જ
ચાલે ચાલ મજા આઈ પાછળ ઠેલા બીલા પડ્યા ને પછી
આવો કમ્પ્લીટ પાછસો ડેકીમાં થઇ જાય ડેકસ હા.
ડેકી આવે છે.
આવો દેખી હ વ્યવસ્થિત જગ્યા મળી રહે તો
પારા ની વાતચીત કરલો શું કે પારું પાઈ?
ભડાનું તો જોવાના. આપડે પેટ્રોલ જે ભાગે પડતું આવશે. એમાં પો ભાગ એકને ઓ અ પેટ્રોલ હે પેટ્રો
પટ્રોલ છે સર સર.
પલે એવરેજ તો આલે હારી આલે હે પંદર હોળ જેવી તો આલે હે. એટલા માતો લગભગત આપડે પોહાય એ- -
હમ હ અને અમને- - ને આપણે ને કહમા એલવું પણડ મિત્ર મફત મ આપણે
હમ ના ના કર હા
કહમણ થાય આપવું પડેમ. બીજા કરતા થોડાક હમ થોડું કોશું લે પણ બરાબર પણ આપવું પડે એમ
હમ હમ હમ હમ હમ.
વાંધો નહી તો પ ગોઠવીએે ક્યારે ન ગોઠવ? શનિ રવિ લીજો વચે અમારે નોકરી હોય એટલે.
ના ના આપડે એ તો રજા પ્રમાણે જ ગોઠવીશું બે દાડા બે ત્રણ દાળચ રજા થતી હોય ને શેટ
હા હા.
એ પ્રમાણે વાત કરી ભાઈને હ શનિવાર કેવા કોઈ રજાને દાડે જઈ આવશું ભેગા થઈ
બરાબર.
ચાલે ચાલે પઈ આજુ બાાજુ જાવું હોય ઓટો મારી આવે એટલે હું. હા ના પ્રતિક બેન તો ખાસ લેવાના હૈ પ્રતિક ભાઈ કે તો ના મજા આવે યાર. એ કંપની હારી રે ને હવા બહમ મજા રે ચાલે ચાલે એ આવશે અને એ ડ્રાઈવર એક પેલો આવશે એ તો ગાડી વાળો. એક તમે ને એક બીજો લઈ લે બીજામાં તો એક બીજો હ એ ભાઈ નું નામ રણજીત છે.
રણજીત ભાઈ કઈ બાજુ રહે?
એ અમારા આપડે અંબાજી નેહળિયો રહું ને. એ બાજુ જ રે એમ ભેગા હો રાતના.
અંબાજી ટલે તમારે જોડે આવે છે બેસવા મોડલી
હા હા હા કોક દાળ આવે ભેગા ભણેલાં એવું બધું
બરાબર
એટલે એ આવશે
અને આપી હોવે
પૂરો ભાઈ તો આપડે અમારી બાજુમાં જ હામેની સોસાયટીમાં જ રેહે હવે સોનલ પાર્કમાં મુનીલમ પાર્ક સાહેબે
નીલમ પાર્કમાં
એ પ્રતિક ભાઈની બે એક સોસાયટીમાં હા હા પેલું ઘરી પૂર્વ ભાઈ નુ આવે સોસાયટીમાં એન્ટ્રી લઈ એટલે હા આ કાકા વાળા ગેટથી
બરાબર વાંધો ની વાંધો ની કરીએે ચાલો પછી તે તે બીજું કયું સ્થળ લેવા પણ એના સિવાય રણુજ જામ તો ખરો જ
પસી આજુબાજુ તો એક પોખરણ હૈ
હા પોખરણ
પોખરણ જાવું હોય તો જય કરાય નજીક જ છે હા હોવે તોરે બાહ્હ અછી પડાચ હા એવા હારું હોય આમ તો
ના અમે તો ગીયા તા મજા એકદમ મસ્ત જોવાલાયક સ્થળ
એવું એમને
હા પ્રતિક બેેન બધા જોબ કરીએને ત્યાં ત્યાં થી બધ ગીયા તા મજા
અ ટ્રેનમાં
બોલો બોલો
તેનવા બીદાચરુ
તવે ને
હા બરોબર બરોબર હમણા
એકાદ દોઢ વર્ષ જેવું થયું
હા હા એક જોવુ થીઉ સાચી વાત હા ઘરતી તો જબર હોય
હમ હમ હમ હ હ કરીએ કરીએ એક રણુ જાનુ કરાય
હમ હમ પોખરણમાં ફર્યા પછી આગળ કઈ સ્થળ આવે
પોખરણ ને પોખરણ પહી ક બજાર હારું હે પોખરણનું એલે વા વા વસ્તુ કોઈ લેવી હોય ને ફેમિલી માટે લેડીઝ માટે ને એવું રમકડક બાળકોને લગતું હોય હારી આખી બજાર મોટી
બરાબર બરાબર હા
તોએ જવાય
કારણ કે મિત્ર કઈક લેવું પડે ને અમારે તો
હા એ લેવું પડે હાચી વાત આ જોએ લેડીઝ માટે
હા હા જોવો જોવો
પર્સ ને એવું બધું લાઈ દેવાનું રાજી રે!
આમારે અહીંયા હારું ના આશરા તોબરાઅલ્લા
ચબ પડે ઈ હાચિ વાત. ના ના ચ જવાય જવાય તો આપડે બનાવીઇએ ટૂક ટાઈમ જ પ્લાન આયરો. તો એ ભયને વાતકર લવ એ ભયને ઈચ્છા અહે ઘણા દાડા થી કે જાઓ બધા ભેગા થઈને ફરવા જવ.
હા! કોઈ વાત કરોની
તો જવાય જવાય તોયે જવાય.
બે જણને વધારે કેવાનું એટલે એકાદ ઓછો થઇ જાય ને છેલ્લા દિવસે તો વધો ના આવે.
હમમઅ એ હાચી વાત હે. એક જણા ન એક બે વધારે જ કેહેવાનું કદા એ કાતો તો હું છેલ્લે છેલ્લે તો પડતું મેલેજ.
પડતુ મેલે, કો કોઈ અર્જેન્ટ કામ આઈ ગીયુ કે કો ઘરનાયે ના પાડે આ તેમ એવુ હોય
ના એ હાચી વાત હે.
હમ સ્પેશિયલ ગાડી કરો એટલે એમ એક વધારે જ કેવું ટ્રેનમાં જવાનું વાધો ના આવે.
હમ ચાલે ચાલે ટ્રેનમાં તો વધો ના આવે ગમે એટલા હોય તોય. ટ્રેનમાં તો હે ને બા કે આપડે બાર ચ થોડું વધારે દૂર જાવું હોય ને કાકા રાજસ્થાન સિવાય કોઈ દૂર નું લાગે ગોવા કે કે કેરલ સાઈડ તો એ બાજુ એ ટ્રેનમાં જાવ તો એ બાજુ હારું રે પાહુ મોટું ગ્રુપ લઈને બાકી શિમલા હે કે
પછી પાઉ તે આમ તો વાંધો ના પણ ત્યાંના ભાડા પહી મારી નાખે.
હા! એ હાચી વાત હે હારી.
એ ઉપાયને
મુકુ પડવા આઈ ઓમ તો આપ આપડે બેજ દારા લઈને જાય એટલે એક દારો તો રોકાવવું જ પડશે.
હા હા, એટલું ખરું જ વરી.
રણુજા હારે રોકાઈ જાહે એવું હશે તો.
હ ચાલ પછી આ આપણે આ જોધપુર ને બધું પહી એનથી નજીક?
એ જો જોધપુર તો
જેસલમેરને બ
ના જેસલમેર તો અલ ઓલા છેડે આઈ ગીયુ આખુ અલગ. ત્રણસો-ચારસો કિલોમીટર નો ફેર પડી જાય એના માટે પાહો અલગ રૂટ પક પકડવો પડે તો હવે બીજી વખત આપડને હાર રણુજાતિ થઈ જાય એટલું.
બરાબર અને પેલુ આ શું કેવાય જયપુર?
જયપુર અને ઉદયપુર બધુ એ બાજુ આયુ જેસલમેર જયપુર એ એ ઓલા છેડે આયવું અને રણુ જા ને પોખરણ ને બધું વળી આયરુ આ છેડે આઈ ગીયુ. હમ હમ હમ
જી ચલો કઈ કરવું તો પડશે ને કારણ કે હમણા ફર્યા નથી પાહુ.
હા, વધો નઈ વધો નઈ તમ તારે તમારે જે હોય હું કું એતો.
હા પાળા નું થોડુંક સમજી હ પાળા નું થોડુંક શું હે એ પ્રમાણે કરો.
ના ના એતો એ પ્રમાણે ભઈ ને વાત કરી ને હું તમારો પાછો ફોન કરીશ એતો. તો નક્કી કરીને આપડે જો
હ અને બે તણ દાઈવર હોય ને એવાજ મિત્રો ને ચોઈસ પછી એટલે હુ પેલો થાકી ના જાય. ના પાડું પૈહા પેલું થાય એમ કે આપણે ફરવામ આપણે ફરીએ કે ભઈ ફરી ને આઈ એ કે
હા એ બર
હા, એટલે આપડે બધાને વિચારવું પડે ને એમ.
હા ના ના હાચી વા પ્રમાણે જ કરશે શેર વધો ને એ તો મુ એ વાત મ્યારે કરીરી ગો ત તમામ ફ પ હાવ.
હા ચાલો ચાલો બીજું કોણ.
બસ શોંતિ હે તારે શું કરતા.
બસ આ ઊંઘવાની તૈયારીઓ હતી.
એવું હમ ને બસ તારા અમે હવે ખાઈ ચા બા પીને હવે થોડી વાર હુઈ જા.
આજે ચા પીહે.
ઓ હાજી તો આ બધા ભેગા થયા એટલે.
બરાબર હાલ હવે અક્ષર ક્યાં છો પાટણમાં.
હાલ તો પાટણ વચ્ચે આપડે હોય રોહિત કાકા દુકાનોમાં હતા.
બરાબર
હું, હું બરોબર, બરોબર.
બરાબર હવે જોઓ બાર મિનિટે ફોન કપાશે.
બરોબર, બરોબર હા, હા. બરોબર બરોબર વાંધો નહી.
સબમિટ જેવું આવશે ઉપર જોશે ફોન કપાશે ને ઉપર એ એ બટન દબાવનું થશે.
બરોબર બરોબર
ભૂલા નહીં ત્યારે પેલું નહીં થાય.
ના ના હો નહી ઓંધો નહી એક્ઝે્ટ આવશે એમને
ઝળ બાર હા હવા બાર મીડે કપાસે.
હું હું હું.
એ સબમિટ બટન દેવાનું.